હલો.
હલો. અવાજ નહી આવતો તારો. હા એ અવાજ નઈ આવતો જરાક આઘા થવું પડે. હા. હજુ અવાજ નઈ આવતો ભાઈલુ ભાઈ અવાજ નહી આવતો હાલો.
હલો.
હા. હલો
હા.
અવાજ આવતો નથી હારે હલો.
અવે આયો?
હે આ
અવે આયો
હા એક છે અવે
એતો શોંતી.
હા.
અહ હમ શું કર બધા મ.
સુખ શાંતિ હવ બધા મજામાં લાઈટ નહિ. લાઈટ નહી એ થી આપ. બારે લાાઈટ ને ડીગરી બળી ગઈ છે. કાલે કડાકા ને ભડાકા સાથે વરસાદ પડવાથી. તે ડીપી બળીજ છે તે કાલે હા કાલ રાતની વાતને લાઈટ નાહે કોણ
કાલ રાત.
તે આજ તો હા કાાલ રાતે વરસાદ જબર પડ્યો અમાર તો ભાઇ
ઓ અમારે જબર કડાકા
હમ્મ ચાર પોંચ ઇંચ જવો પડ્યો કોણ.
ઇયુ બસા એમજ આવ્યું પડ્યું માપનું કોનો હારો પડયો જભર.
હમ્મ અને. બધા આટતો ગણને વાહણાવાળું ઓઘું હવારનું હેટે હે
એવું છે.
હા જબર વારહાદ રાતી જબર જીકુ ઉડાડી કોણ. સારું ને ઝાડ પાડી નાખ્યા હોય તો.
ઓય હોવેય પાડ શી અમે તો કરના હોય ઘરની બાર. હમે ઘરની બહાર જ નીન્યા કાચુ ખડોરો શું પડી ને શું નહીં પડી.
અમેઇ દાળ. તો પેલા રાત ના જ કોઈ નીકળ્યા નતા પણ આ દાળે નીક્યા ગણો ને.
આમેતો દાડે નહીજ નેં આટલામને આટલામ હોય અમિત તો જ.
હાઆ અમે તો આ પાટણ કોમે દવા હારુ પાટણકો હા હા પાટણ કોમે જાવા હારું નેકળ્યા હોય એટલે જોતા જોતા જયા કર્હો ઓર કેટલા ઝાડ પડી ગયા, હમ્મ
હા પડી ગયા હશે
આવું નુકસાન તો ખાશુ થઈ ગાયો.
અમારા ત્યાં આશી
આજે આવીશા
ખવાહે
હાઓ
બસતા. હું ઘરમા હતી તાવર નહોતું આવતું. બરાઈ. બધું હમું કર્યું એમ ફોન તો વધ્યું છેેવડી કોન.
આજતો વડેહે
આ બીજી પીનઅ બીજી પીનઅ ચારી કરુ બીજી પિનથી ચાર્જિંગ કર્યુંને.
હા.
એતલે આવું થઇ ગયું.
હા. એટળે બીજી પીન થી એટલે અ નકામી પડે એવી પીન નાકાવી પડે એ પાસી
એટલામાં હારા ની મોહે ને એકજ પીન જા
ચાલો કદાકોમ એવું નાખાવું પડે.
કી પાથાયો
ઓ ચાર્જિંગ પિન બગડે કાને
તે મારે બાટલો ટુયુ બધુ જતું રહ્યું. સિય ગેલ ખોલુંને તો ફોટાએ ન બતાવે લોક બતાવે. ખુલે જ નહી ડબ્લાજ ડબલું થય જ મુ ફોન કરું તો કો લાગે નહી. મું ફોન કરુ ને તો લોક માગે. પછી હમુ કરી વડી બધું સોફ્ટવેર લાવ ને તો બધું પાસું તો તેના નંબર પડયા બતા પાછળ હ હતાન રૂપિયા આયલા હતા હવારમા આડતરી આલા ઈ બધું પાસું આવ્યું પણ
એમ તો પાછું આવે હોય તો હમ્મ
એટલે મને અત્યારે લેટ થઈ ગયું બધું બોલ્યું ને ઘડી લેટ થઈ ગયું આ ફોનમાં અમુક વખત એવું થાય શે કોણ
હા
તેમ
હવે ડીપી નોખવા આવ્યા છે તો હવે ડીપી નોખવા આયા તો હવે નોખીને આવ્યા તા. અતા‌રે આયા ડીપી નોખવા
અવાજ જો વડી હમ્મ ઓસો આવે. વાત હમજાતી નહીં. સડાવે કો સતાર બતાર